કેમ છો તમે.
બસ મજા તમે કેમ છો.
પેલા તો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
તમે ને તમારા પરિવાર કેમ છે.
બસ અમારો પરિવાર તો હા અમે તો બધા સારા છે તમારો પરિવાર કેમ છે બધું.
એકદમ સારા. તો આજે આપડે વાત કરીએ શાળા જીવનના મુખ્ય અનુભવો.
હા.
તો જયારે શાળામાં આપણો પહેલો દિવસ હતો આપડે રડ રડતા રડતા જ પહેલી વાર ક્લાસ માં ગયા. પછી ધીમે ધીમે ધીમે નવું વાતાવરણ આપણે અપનાવ્યું.
હ બધા નવા નવા મિત્રો બનાવ્યા.
પહેલા દિવસે તો ઘણું રડવું આવતું હતું. મા બાપ ને છોડીને જવાનું મન ન હતું કે નથી જવું બીજા ક્લાસમાં નથી જવું અયે ખાલી મમ્મી નો છાયડો જ જોઈતો હોય. એવુ વિચારતા પછી ધીમે ધીમે આપડે નવું વાતાવરણ અપનાવ્યું. સ્કૂલમાં ઘણું નવું નવું શીખવા મળ્યું. ઘણું બધું. તો તમારો પહેલો અનુભવ કેવો હતો.
મારો તો પેલો પેલો અનુભવ હતો કે તો અમે માતાઓ ને મૂકવા આવતા હતા એમને રડો તો બહુ આવતું હતું પણ જાવું તો પડે ને હવે સ્કૂલ માતા મૂકીને જતાતા.
હ તેજ. હવે એક પહેલી વાર તો કોઈને પણ રડવું આવે જ છે જે ઘરમાં મા- બાપ સાથે રમ્યાં કરતાં હોય. અચાનક એ જ પછી સ્કૂલ જાવા પડે થોડા સમય માટે ને એ બધું
હમ્મ. એ જ
પછી તમારા આમ અનુભવ કેવો રહ્યો આમ સ્કૂલમાં?
લઈએ એટલે અમે સ્કૂલમાં તો બધાં ઘણાં બધા મિત્રો બનવ્યા ટીચરો જોડે બધું નવું નવું શીખવા મળ્યું. નવું નવું બધું કરવા મળ્યું. સ્પોર્ટ્સમાં બધું રમવા મયલુ.
જીવનભર સાથ આપે. તેઓ ખાસ અને મિત્રોની ભેટ મેળવી. પછી એવાં મિત્રો મળ્યા આપને કે જે જિંદગીભર સાથ રેય. તમારા કોઈ એવો મિત્ર મિત્ર ખરો છે.?
હા છે ને તાં મિત્ર છે એવા આપણા ઘણાં બધાં મિત્ર છે. પણ કોઈ એવા મિત્ર છે જે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
જિંદગીભર આમ સાથ રેય એવાં.
. મિત્રોની મજા અલગ હતી. જ્યારે સ્કૂલ પણમાં નવા નવા મિ ત્રો બનાવ્યા ત્યારે વિચાર્યું ન હતું કે, આ લોકો આપડા આટલાં લગીન સાથ આપશે. . . તો બી આપને ઘણો સમય થઇ ગયો આજે જ્યારે સ્કૂલ જાતા, નવા મિત્ર બનાવતા. હવે તો ખાલી કામ કરો, પૈસા કમાવો. આ શાણામાં શાળાની જિંદગી કંઈ આમ અલગ હતી બાળપણની
સારાની જિંદગી હવે બધું યાદ તો આવે છે બધું જે આપણે બાળપણમાં મજા કરેલી. જે આપણે રિશેષોમાં ફળતા રમતા બધું કરતાં એ બધું યાદ તો આવે. બો યાદ આવે હવે તો
શિક્ષકોનો પ્રેમ શિક્ષકો શિક્ષણોથી ડર ઘણાં ટીચરો આપને બીવડાવતા ઘણાં ટીચરો પ્રેમ કરતાં ઘણાં ટીચરો બધું શીખાવતા.
હા હતા એવા બધાં ઘણા ટીચરો હતા જે આપણે પ્રેમ બી કરતાં અને મારતા પણ ખીજવાતા પણ પણ મજા આવતી શાળામાં એમની સાથે
શાળામાં મજા તો આવતી જ ક્યારે નર્સરીથી બારમું ધોરણ પહોંચી જાય એ ખબર નથી પડતી. જિંદગીના પંદર વરષ તો એમ જ નીકળી જાય છે.
એજ. હવે બધી યાદ તો બો આવે છે શાળાની
હા શાળામાં રિસેસમાં મસ્તી કરતા લંચ બોક્સ દેવાનું બીજાનું લંચ બોક્સ ખાવાનું ચાલુ ક્લાસમાં ખાવા બેસવાનું એ બધી તો મજા જ અલગ હતી.
હા.
પછી તમારા બાળપણમાં જ સ્કૂલની કોઈ આમ મસ્ત યાદો કોઈ હોય તો
ચાલુ ક્લાસે અમે ખાતા પકડાઈ ગેલા અને ટીચરો અમને બાર પનિશમેન્ટ આપવા આપેલી હતી. એ બધી બો
તો તમે કેટલી વાર પનિશમેન્ટ મળી છે અવાર લગીનમાં
તો પનિશમેન્ટ મે બો વાર લીધી.
સૌથી મોટી પનિશમેન્ટ આમ કોઈ
એજ બધી અમે મસ્તી કરીએ અને પ્રિન્સિપલ ઓફિસમાં લઈ જાય ને. એવું જ બધું હતું.
જો મેં તમને કેવું ને જો અમને એકવાર પનિશમેન્ટ મળેલી હતી તો અમે છે ને તે એક છોકરા સાથે મારામારી કરી પાડી.
હા.
એમજ મજાક મજાકમાંથી અચાનક જ મારામારી ચાલુ થઇ ગઈ.
હા.
તો એના માટે માતા પિતાને બોલાવ્યા. અમને થોડા દિવસ મારે સસ્પેન્ડ કરી દીધા.
હા, હા.
એવા પણ કાર્યો કર્યા છે એ... હજી પણ યાદ રહી ગયા છે.
હમ્મ.
પછી તમને આમ શાળામાંથી પ્રવાસે લઈ જતા.
હા, પ્રવાસે તો લઇ જતા ને તે પ્રવાસમાં બી બો મજા કરલી બધા મિત્રો સાથે. સાથે જવાનું બસમાં બેસવાનું મજા કરવાની
તમારી યાદોમાં આમ ખાસ પ્રવાસ કોઈ હોય તો સ્કૂલનો
અને એકવાર અમને ઇમેજકા ફરવાઆ લઈ ગયા હતા જ્યાં બધા બસોમાં મજા કરેલ ડાન્સ કરેલો. ટીચરો જોડે પણ મજા કરેલી.
અચ્છા એવું છે એ કયા ધોરણની વાત
અ અગિયારમુ
અચ્છા, અગિયારમુ ધોરણ.
હા.
બરાબર, બરાબર તો અમને છે ને. અમે તો સરકારી શાળામાં ભણેલા એટલે અમને લઇ ગયેલા ધરમપુર
હા.
બધાં હેરિટેજ સાઈટ જોવા ને બધાં ઘર જોવાને એવું.
હા હા
ઘણાં બધાં લીપેલા ઘરા બતાવ્યા અને બધું ઘણું બધું બતાવ્યું કેવી રીતે ઘર લીપે છે. અ તમે જોયું હશે માટી માટીથી માટીનો ઉપયોગ ઘરને આખી દિવાલ બનાવે છે. તેમાં પછી રહી છે. બધાં
હા
એવું બધું હોય છે. તે બધું બતાવા લઈ ગેયાતાં. તે આમ મારા જીવનનો આમ ખાસ પ્રવાસ રહી ગેલો કેમકે તેમાં મને ઘણું બધું શીખ શિખવા મળેલું જે રીતનાં. કેવી રીતના તમે માટીનો ઉપયોગ કરીને બી ઘર બનાવી શકે છે.
હં
બધું. ઘણું બધું શીખવા મળેલું
હા
પછી તમારે આમ પરીક્ષા નો કોઈ આમ તમને તણાવ હતો આમ પેલાં
પરીક્ષાના તો તણાવ દસમાં અને બારમાં ધોરણમાં હતો. એક ડર લાગતો કે હવે બોર્ડ છે. એટલે મહેનત કરવી પડશે. ઘરવાળા બી બહુ કે તા મિનટ કરવાનીછે. તેમને થોડો ડર તો લાગતો દસમાં અને બારમામાં
અમે કરી લેતાં ટ્યુશન જાતાં અને શાળામાં કરતાં અને બધું કરતાં
ખાલી દસમાં ને બારમાં માં જ તણાવ હતો એમ
હા તમારું એવું કંઈ તણાવ હા હા સ તો એ ઇઝીલી થઈ ગયેલું ખાલી દસમામાં અને બારમામાં જ થોડુંક હતું
અચ્છા એવું છે.
હં
તો આમ તમને આમ. પછી આમ કોઈ ટીચરે તમને આમ બહું શીખવ તમને યાદ નહીં રહેતું હોય એવું. તમને એ બંધો તનાવ થયો કે કે હા આ વસ્તુ યાદ જ નથી રેતી. તું તો મારે ટીચરને બતાવ જોઈએ પણ આમ કોઈ આમ શરમ જેવી લાગતી કે
હા એવું પણ હતું એટલે હા એક સર હતાં જે એમ બહુ સ્ટ્રીક હતાં.
બોવ સ્ટ્રીક
આવવાનું ને એ બધું થોડી બીક લાગતી એમ
થોડીક બીક લાગતી પછી સવાર સવારની સ્કૂલ હોય તો સવારની પૂર્વ પ્રાર્થના ની સભા
હા હંઅ
તમારી આમ સ્કૂલમાં પ્રાર્થના કરાવતાં કે
હા કર કરાવતાં કરાવતાં સ્સ્કૂલમાં પ્રાર્થના તો થાય જ ને.
બરાબરપછી તમારા આમ રમતો કશુઅ કોઈ એમાંસ્પર્ધામાં કોયમો ભાગ લીધો છે.
હા રમતો ને એવું હોય તો હું બધાંમાં જ ભાગ લઈ લેતો. રમતોને એબધું અમે
સૌથી વધારે ગમતી રમત કઈ છે?
તો રમતમાં તો વોલીબોલ, ક્રિકેટ
તમે આમ કયા સ્પોર્ટમાં ઘણા હારા છો?
એમ તો ક્રિકેટમાં બો સારા છીએ અમે.
અચ્છા! એવું છે.
હા તમારું એવું કંઈ?
તમે આમ સ્કૂલની સ્કૂલ સ્કૂલની ટીમમાંથી કોઈ બીજી સ્કૂલ સાથે આમ એટલે શાળાની ટીમમાંથી રમવા જાય. બીજી શાળા સામે તો તેવું રમવા ગયા
હા બો વાગ્યા છે એવી રીતે. અમે નારગોલને એવું બી બો રમવા ગીયા છીએ. સારું સાર
બરાબર બરાબર.
હા.
તો બી પણ આમ્ બીજી બધી સ્પર્ધામાં ભાગ લીધો છે. જે રીતના આમ્
વોલીબોલમાં બી એકવાર લીધો હતો. તેમાં પણ બો દૂર દૂર રમવા ગયા હતા. તાં સુરત, નવસારી એવી બધી જગ્યા પર.
બરોબર બરોબર. તો તમે ઘણો પ્રયાસ કર્યો છે એમને શાળામાં?
હા.
ઘણો પ્રયાસ કર્યો. તો પણ આમ બાળપણની મજા તો હવે સ્કૂલમાં જ હતી.
હા, સ્કૂ્લની મજા તે હવે કશ્શે નહી મળે શકે પાછી આપણને.
એવી મજા હવે ની કોલેજમાં મલે ની નોકરી કે એવુંમાં મળે, સ્કૂલની મજા તે સ્કૂલની મજા હતી.
હા સ્કૂલની મજા તે સ્કૂલની મજા! હવે એવી મજા પાછી કશ્શે નથી મળવાની.
પછી.. તમારા આમ ખાસ કોઈ ખાસ એકદમ ખાસ મિત્ર જે બાળપણથી તમારા સાથે બારમાં લગીન હુતો પછી હમણે છૂટો પડી ગ્યો હોય, એવો કોઈ એક ખાસ દોસ્તાર છે કે
એવો તો બારપ બારમાં લગી લગીન તો નથી પણ દસમાં લાગન રેલો તેવો એક મિત્ર જે દસમાંથી છોડી દીધેલી
દસમાંથી છોડી દીધું.
હા.
અચ્છા! એવું છે. પછી
તે તો હવે કોન્ટેકમાં તો નથી. પણ કોઈક વાર આમ તેમ જાતો દેખાતો હોય તોમ મલવામાં આવે. ત્યારે વાતચીતો થાય.
બાકી બીજું તો વધારે નય.
હા. પણ શાળામાં એક વસ્તુ ખરું કે, આ હોમવર્કની ચિંતા બો થા તી ની કરી જાય તો ટીચર લોકો પનિશમેન્ટ આપે, બહાર બેસાડે.
હા એજ. સારામાં એ હોંમવર્કનું તો બો હતું. એ તો કરવું જ પડતું.
તે પણ ચાલો તો મેં તમને હવે પછી ફોન કરા મારે જરા કામથી બહાર જવાનું છે.
હા ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
ધન્યવાદ ભાઇ